હલો આવે.
હા છે.
સુહાને તાઈયાર
અચ્છા મન મને લાગ્યું છે. ટાઈમ થવા લ મે તો સુઈ ગયા.
હ તૈયારી જ કરતી બોલતું શું કરત.
બસ.
કામ કરવા બેઠો છો.
અત્યારે કોઈ કામ અડધી રાત્રે
અત્યારે તો નહી ખબર છે.
બસ સારે ખબર બહુ સારી રીતે ખબર.
હમ. જામી જામી લીધું.
ના.
કેમ.
પીછા ના તેરતા ના છેે, સુંચામાં.
શું કીધું.
ઈચ્છા નથી એટલે નથી જમ
બરોબર.
આજ.
એમજ.
હમ.
બરોબર.